હલો
હલો
કેમ છો.
મેં ઠીક છું તમે કેમ છો.
હું પણ મજામાં છુ, આજે ટ્યુશન માંથી આવ્યું આવી છુ.
ઓ ઓ તારી ટ્યુશન કેટલા વાગ્યા સુધી હતી.
સાંજે પાંચ થી સાત સુધી.
હા ઓ બે બે કલાક ઘણી લાંબી ક્લાસ હતી.
હ હા પણ સર એટલું સરસ સમજાવે છે કે ટાઈમનો ખ્યાલ જ નથી રહેતો.
મારા ટ્યુશનમાં પણ એવું જ છે ટીચર ડિફિકલ્ટ ટોપિક્સને સિમ્પલ બનાવી દે છે.
હમ તું કઈ સબ્જેક્ટ ની ટ્યુશન જાય છો.
મેથ્સ અને સાયન્સ
મેથ્સનો સૌથી ડિફિકલ્ટ ટોપિક કયો લાગે છે.
મને એલ્ઝેબ્રા થોડું ડિફિકલ્ટ લાગે છે.
હમ મને પણ પેલા લાગતુ હતુપણ ટ્યુશન પછી ઈઝી થઈ ગયુ.
ટ્યુશનનો સૌથી મોટો ફાયદો એ જ છે.
બિલકુલ સ્કૂલમાં દરેક સ્ટુડન્ટ પર અલગ ધ્યાન આપવું મુશ્કેલ હોય.
અને ટ્યુશનમાં ટીચર પર્સનલ અટેન્શન આપે છે.
હમ તારી બેચમાં કેટલા સ્ટુડન્ટસ છે.
લગભગ ત્રીસ
અચ્છા મારી બેચમાં ભી પચીસ ત્રીસ જણા છે.
હું આ તો પણ મેનેજેબલ છે ને?
હા સર દરેક ને ક્વેસ્ચેન પૂછે છે.
અમારા ટીચર પણ રોજ ઓરલ ટેસ્ટ લે છે.
હમ્મ, ઓરલ ટેસ્ટથી કોન્ફિડન્સ વધે છે.
હા અને પ્રિપેરેશન પણ રેગ્યુલર રહે છે.
હમ્મ, અમારા સર પણ રોજ ઓરલ ટેસ્ટ લે છે. તું હોમવર્ક રેગ્યુલર કરે છે?
કરવા કરવું પડે નહી તો મેંમ પૂછે.
હમ્મ, હમ્મ, હ અમારા સર પણ એવા જ છે.
ટ્યુશનમાં ફ્રેન્ડ્સ પણ ઘણા બની ગયા હશે.
હા નવા મિત્રો મળે તો મજા આવે.
બ્રેક ટાઈમમાં બધા સાથે ઘણી વાત કરીએ.
ના યાર. હમ્મ અને એક્ઝામ નજીક આવે ત્યારે બધા સિરયસ થઈ જાય.
સાચી વાત.
લાસ્ટ યુનિટમાં કેટલા માર્ક્સ આવ્યા?
મેક્સમાં ફોર્ટી સિક્સ આઉટ ઓફ ફિફટી.
વાહ ખુબ સારા.
તું કેટલા લાવી?
હું તો ફોર્ટીએટ આઉટ ઓફ ફિફ્ટી.
હમ્મ તે પણ ખુબ સારા માર્ક્સ છે.
હા તો સારા જ છે ને આ માર્ક્સમાં ટ્યુશનનું ઘણું કોન્ટ્રિબ્યુશન છે.
બિલકુલ એ તો છે જ ને.
હમ્મ. અને તું ઓનલાઈન ટ્યુશન પસંદ કરે છે કે ઓફલાઈન?
ઓફલાઈન.
કેમ?
કારણ કે ફેસ ટુ ફેસ લર્નિંગ વધુ ઇફેક્ટિવ લાગે છે.
મને પણ એવું જ લાગે છે.
ઓનલાઈનમાં ડિસ્ટ્રેક્શન ઘણી હોય છે.
હમ્મ અને મોબાઈલ નોટિફિકેશનથી ફોકસ તૂટી જાય.
સાચી વાત.
તારી ટ્યુશનમાં વીકલી ટેસ્ટ થાય છે?
હા દરેક રવિવારે.
અમારી ટ્યુશનમાં પણ વીકલી ટેસ્ટ હોય છે.
ટેસથી વીક પોઈન્ટસ ખબર પડે છે.
અને ઇમ્પ્રુવમેન્ટ કરવાની તક મળે છે.
તારા ફેવરેટ સર કયા છે?
મારા તો મેથ્સના સર.
શું ખાસ છે એમનામાં?
તેઓ એક્ઝામ્પલ સાથે સમજાવે છે.
એક્ઝામ્પલથી કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને?
બિલકુલ.
હા સાયન્સમાં પ્રેક્ટિકલ એક્ઝામ પણ યુઝફુલ હોય છે.
હા એટલે ટોપિકસ ઇન્ટરેસ્ટિંગ લાગે
એક્ઝામ પહેલા એક્સ્ટ્રા ક્લાસીસ પણ રખી છે.
હા રિવિઝન ક્લાસીસ પણ રાખે છે.
અમારા સર પન એકક્સ્ટ્રા ટાઈમ આપે છે.
ટીચરની મહેનત પણ એપ્રિશિએટ કરવી જોઈએ
ખરેખર
હમ કેટલાક સ્ટુડન્ટસ ટ્યુશનમાં ફક્ત અટેન્ડન્સ આપે છે.
પન એક્ટિવ પાર્ટિસિપેશન વગર ફાયદો નથી.
સાચી વાત
ક્વેશ્ચન પૂછવામાં શર્માવાનું પણ નથી જોઈએ.
હા નહી સમજાય તો પૂછી લેવું
હા ટીચર એટલા માટે જ હોય છે, ને ફીસ કેને આપી છીએ આપણે
હમ ત્યારી ટ્યુશન સ્કૂલથી કેટલી દૂર છે.
લગભગ પાંચ મિનીટ
મારી તો પંદર મિનિટ દૂર છે.
કન્વીિનિયન્ટ છે, ને?
હા.
તું ટ્યુશન પછી કેટલા વાગ્યા સુધી સ્ટડી કરે છે.
એક થી બે કલાક
વાહ સારી હેબિટ છે.
ટ્યુશનમાં શીખ્યું હોય એજ દિવસે રિવાઈઝ કરી લેવું
ઓ એ બેસ્ટ મેથડ છે.
હમ અને ટયુ એક્ઝામ ટાઈમમાં સ્ટ્રેસ પણ ઓછો રહે
બિલકુલ બિલકુલ.
કેટલાક લોકો કહે છે, કે ટ્યુશન જરૂરી નથી.
બધા માટે જરૂરી નથી પણ ઘણા સ્ટુડન્ટને હેલ્પ મલે છે, ને
હું પણ એવું જ માનું છું
સેલ્ફ સ્ટડી અને સટુચન બંને નો બેલેન્સ જરૂરી છે.
હા સો ટકા સાચી વાત
આગલ કો આગલ કયા કોમ્પિટેટિવ એક્ઝામ આ પન આપવાની પેલિંગ છે.
હા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ
તું ટ્યુશન વ વધુ યુઝફુલ થાશે
હા ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનશે
મારા પેરેન્ટ્સ પણ ટ્યુશન માટે ઇન્કરેજ કરે છે.
મારા પણ
તેઓ કહે છે, નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ હોય છે.
ખુબ સરસ વાત
આજે ટ્યુશનમાં શું નવું શીખ્યું તું એ
મેં તો કોડ્રેટિક ઈક્વેશન સીખયુ
રસભરસ ટોપિક હતું.
હા પેલા ડિફિકલ્ટ લાગતું હતું
હવે
હવે ઈઝી લાગે છે.
ગ્રેટ.
તું શું શીખ્યો?
હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ.
હમ્મ. સાયન્સ હંમેશા ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
હા ઈસ્પેશિયલી ડાયગ્રામ.
સાચું કહ્યું. આજે તું ખુબ ઇન્ટરેસ્ટિંગ ક્લાસ હતી મારી.
હા. હમ્મ. શું ખાસ હતું આજે?
સરે ઈ એક નવી ટ્રીક થી મેચના સમ સોલ્વ કરાવ્યા.
વાહ! એવી ક ટ્રીક એક્ઝામમાં ઘણો ટાઈમ બચાવે છે ને?
બિલકુલ. પહેલા જે સમ દસ મિનિટ લેતા હતા, એ હવે તણ મિનિટમાં થઈ જાય છે.
આ તો ખુબ સરસ પ્રોગ્રેસ કહેવાય.
હમ્મ. તારી ક્લાસમાં શું થયું?
અમારી સરે સરપ્રાઈઝ ટેસ્ટ લીધો.
સરપ્રાઈઝ ટેસ્ટ? બધા સ્ટુડન્ટ શોક થઈ ગયા હશે?
હા, હા, હા, કેટલાના ચહેરા જોવા જેવા હતા.
તારા માર્ક્સ કેટલા આવ્યા?
મારા વીસ આઉટ ઓફ વીસ આવ્યા.
વાહ દોસ્ત! ખુબ સરસ. ખોટું તો નથી
થેન્ક યુ. નહીં-નહીં. કા એવું જોઈએ તો મેં તને ફોટું મોકલું?
હમ્મ. મોકલજે પછી.
હા થેન્ક યુ. તું કેટલા લાવ્યો લાવી?
હું જ હું પણ વીસ માંથી વીસ હો.
તું બી જૂઠ બોલી રહ્યો છે. એ
ના. સર કહેતા હતા કે રેગ્યુલર પ્રેક્ટિસ કરશું તો વીસ માંથી વીસ આવશે, ને મારા આવી ગયા કેમ કે હું કરતી હતી.
મારા પણ આવ્યા. હુંકામે મેં બી કરતો હતો.
હમ્મ.
તારે ટ્યુશનમાં ડિસિપ્લિન કેટલું સ્ટ્રીક છે?
ઘણું સ્ટ્રીક. પાંચ મિનિટ લેટ થઈએ તો એન્ટ્રી નથી મળતી.
અરે વાહ! એ તો મજા આવી, અરે બુરી વાત છે.
એક વાર હું સાત મિનિટ લેટ પહોંચી હતી.
પછી હું થયું?
પછી સરે બહાર ઊભો રાખ્યું, અને દસ મિનિટ રાખ્યું.
હા, હા. પછી તો ક્યારેય લેટ નથી થતી ને?
બિલકુલ નહીં.
અમારા પર સર પણ પંચુએટલિટી પર ઘણો ફોકસ કરે છે.
હમ્મ. આ આદત જ ફ્યુચરમાં પણ કામ લાગે.
હા. ટ્યુશન ફક્ત સબ્જેક્ટ નથી શીખાવતું
ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવાડે છે.
બરોબર.
તારી બેચમાં સૌથી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ કોણ છે?
એક છોકરી છે ને એક મેં છું.
અચ્છા અ હાર્ડવર્કિંગ હશે એ.
ઘણી મહેનત કરી છે અમે
હમ મારી બેચમાં એક છોકરો છે.
તે પણ ટોપર છે.
હા પણ પણ ખુબ હંબલ પણ છે.
એ સારી વાત કરે એ સારી વાત છે.
કેટલાક લોકો માર્ક્સ આવતા જ એટીટ્યુડ બતાવા લાગે છે.
હા તેમને ઘમંડ આવી છે. ઠીક છે ચાલો મને હોમવર્ક કરવું છે ટ્યુશન નું
હમ ચાલો ચાલો પછી ટ્યુશનમાં મળીએે.
હા ચલો બાય.
બાય.
બબાય બબાય.